હેલો કેમ છે?
મજામાં છું. તું કેમ છે?
મેં પન મજામાં છું. શું કરે છે?
હું તો થોડી થોડું આરામ કરતી છું હમણાં. કઈ કામ વામ નથી એટલે.
હા મારે ઘરે પણ કોઈ વામ નથી વગેરે. એટલા પાછું મેં સોચુ કે મારા ફ્રેન્ડ ને કોલ કરું. તું પણ તું લગાવી દીધી ને.
હા મેં જ લગાવી દીધી.
હમ હ ખાના વાના ખાઈ લીધી?
હા જમી લીધી. તું જમી?
હા મેં તો જમી લીધી. અત્યારે જમી.
બધા લોકો કેવા છે તારા ઘરમાં?
મારા ઘરમાં બધા લોકો સારા છે. મારા બેનની બેટી છે ને એ બહુ હેરાન કર્યા કરે બધાને.
એ આવી ગઈ?
હા આવી રહી. એક વીક થાય છે.
એક વીક થઈ ગયું?
હા આજે આજે ત મંગ મંગળવાર હે ને આજેને તો આવી જ
ચાલ મેં આવા તારા ઘરે.
હા આવ જે મળવા માટે. એ બહુ શેતાન છે. લઈ જજે એન હા તું લઈ જજે આયે તારા ઘરે.
એ ડર એ બહુ ડરતી છે. ક્યારે કેવી રીતે આવશે મારા ઘરે. નગ નગમા ની સાથે આવી જજે.
હા નગમાની સાથે જ આવીશ. નગ્મા તો આવતી છે એના જોબમાં તો લાઈટ ની મળે તો આવતી છે.
આ આજે જલ્દી આવી જજે.
હા આવી લ્યો.
તો એને એને ભેજશો મારા ઘરે?
હા ત જમવામાં શું
જમવામાં દાળ દાળ ભાત બટાકાનું શાક
હમ મારા તો દિ ખાના જમવા.
ના નાની શું બનાવેલી?
નાની બનાવેલી સોયાબીન સબ્જી. ચાવલ
હમ નાની તો બહુ સ્ટ્રોંગ છે હમણાં પણ.
હા નાની બનાવે મતલબ આજ નાની બનાવેલી. મેં તો કામ કરતી હતી ને એટલા માટે.
પણ નાની બહુ સ્ટ્રોંગ છે
નાની તો હા વધુ કરી લે છે આ વરસાદ
તો નામ ડલાવી ત હૈ હા
ચોવીસ કલાક થાય વરસાદો ક્યાં
નથી ડલાવી કોલ કરેલું તો કીધેલી કે તમને કાલ કાલ નો અપાર્ટમેન્ટ જઈએ તો કાલે કોલ કરજો મને બેનમાં તો ઉુસ્સવ પણ કરી નાખીએ
હા એ ગુસ્સો કરે છે
એક ડોક્ટર છે ને શીતલ મેમ શીતલ ડોક્ટર એના પાસે જ અમને એટલા માટે કીધેલું કે કાલે એ બેટ તે સાડ સવારે તળું સારું થાય
એજ હોસ્પિટલમાં જશો શિવમમાં
એજ એજ ત્યાં સારું છે ને
તો જે મેં નંબર મોકલેલી એના પણ નઈ લગાવેલું
ના જ લગાવેલું કીધેલું કેત્યારે આવી જાઓ અડધા કલાક કલાક મા તો ન આત આ તો મને તો એ તો કલે બેઠશે એ ક
તો કાલે જશો તમે લોકો
હા કાલે જઈશું એ ફાઇલ વા
મારી ભાભી ન તો હવે ક્યારે પણ થઈ જાય
હા તાર આવીને તો ક્યાંને પર થઇ જશે ને તારું ને તારા ઘરે પણ બાળક આવી જશે
નાનું બાળક જોઈતું હતું આવી જશે
હા મારા ઘરે બીજા આવશે
એક ને એક પર એક ફ્રી છે
હા આઈત નઈ બાળકો તો સારું લાગે મસ્તી કરે તો બહ
ગુસ્સો આવે પણ પણ સારું લાગે છે
હમ બોલી છે કાલે જવાના ફાઇલ લઈને ફાઇલ નથી પીસ વીસ નથી આવતી તો એમાં બેસીને
એ આવે તો ટાઈઇમ પાસ થઈ જાય
હા એ આવે તો ટાઈમપાસ થઇ જાય આવે તો ખુબ જ આવે નહી આવે તો કશું જ નહી આવે
કઈ નહી આવેાલ
હ જ તોું
એકદમ આરામ જ આરામ છે
આરામ જ આરામ બારિશ જોવો ખાલી
વરસાદ કેટલું પડડું કાલે.
કાલે તો રાત્રે પણ કેટલું થયું.
તને ખબર છે મારા પપ્પા ના દુકાનમાં પાણી ભરાઈ ગયું.
હા હ.
આખું દુકાન ભરાઈ ગયું પાણીમાં
મારા પપ્પા ના પણ કંપનીમાં બહારઈ ગયા હતી એટલા માટે મારા પાપ્પા રાત્રે નાક કરેલા.
મારા પપ્પા તો સવારે ગયેલા તો પાણી થોડુંક ખતમ થઈ ગયું હતું
હા કાલું હશે.
બધું એમાં જ બહી ગયું સામાન વામાન તો.
ગરમી પણ કેટલું. વા તો ઢોકવાળ નામ નહી થાય.
રોકવો રોકતો જ નથી એકદમ
એ જ તો.
નાહવા માટે જવાનું હતું ટેરિસ પર.
ચાલ ને આપડે જઈએ કાલે.
નગ નગમા રહેતી તો સારું હતુ. આજે જ જઈએ ને આજે
આજે હ નગમાં આવી જશે જેબ
હા તો તમે જજો તો મને પણ બોલાવશો.
હા તને બોલાવીશ. આજુ કઈ બતાવ.
હું બતાું બધુ સારું છે.
આ કોલકાતા થી રસગુલ્લા આવેલું હતું તારે તારા ઘરે ગયેલી હતી તો ખાવીશ. શું.
હા મેં મેં ખાધેલું બહુ સારું લાગ્યું મારી મારી મમ્મી પણ ખાઈ એ પણ બોલી બહુ સારું છે.
બધા ન તો રોસોગુલ્લા ફેમસ છે.
હા એ વહાઈટ વાળું બ બહવુ સરસ લાગે છે.
હ રસગુલ્લા સાઈટ
અહિયા નહી મળે એવું તો
બોલ એટલા. માટે તો મારી બેગ એ બે ડબ્બા મંગાવી લઉં
ત્યાંનું સારું હોય છે ને.
પણમાં પણ જ્યાં પણ લઈ ગઈ હતી પાછ પીસ તો ત્યાંના હિસાબ પણ ખાધેલા હતા હા
હા સારું છે નગમા ન જબ કેવું જ ચાલે છે.
હ કામનું પણ સારું ચાલે છે. તે તો અભી ગયાલી આતી પરમ દિવસે એ સાપુતારા ગેલી હતી. સા્ટફ લોકો સાથે મીટિંગ માં
હ બઉુ દૂર ગયેલી તો
ઉતરા ગેલીથી બાસુ એ સવારે આઠ વાગ્ય નીકળી અને રાત્રે નવ વાગ્યા તે નવ વાગે પપ્પા તો એના પર ગુસ્સા પણ ખાવા લાગ્યા આટલું આટલું લેટ થઈ ગયું. તુલે ફિ નાગમાં કીરલું હતું કીર્ દૂર હતું અને બારિશ વા એ વરસાદ વરસાદ ને લઈને થોડુંક
તારા તો દૂર છે ને તો ટાઈમ તો લાગે.
હા મીટિંગ હતું ને એટલા માટે એને લઈ ગયા હતા
નગમા નું કિસ્મત બહુ સારું છે એને એટલું સારું જોબ મળી ગયું.
આજ કાર આવી હતી ત્યાં લે આવા
વાહ નગમાં કારમાં બેહી ને ગઈ અહયા થી કેટલું સારું લાગ્યું હશે.
ગઈ કાર થી આવી રાત્રે આટલી વરસાદમાં.
મેં નગમાથી કહેલું હતું કે મારા માટે પણ કઈ શોધ જો
હા થાય ને એક મહિના થાય ને તો પતા એ બેહેન પણ તે પર પતા કર બોળ થઈ તું હવે એક મહિના થાય ને એને તો પતા કરશે હવે એક મહિના નહી થાય.
હા એજ તો ઘરમાં બેહી બેહી ને કંટાળ આવ્યા કરે છે.
એજ તો
સાનિયા ગયેલી હતી કોલેજમાં.
આજે તો નઈ ગયેલી હતી. હા તો બહુ વરસાદ થઈ ને એટલા માટે મે ની ગેલી આ કારણ કેસે
મારા ભાઈને તો શાળા માં રજા આપે આપી દીધેલું
હા રાજા
પેલી છે મારવા માટે આવે છે તો એ તો બંધ નહી તારે ટીચર લોકો
અલર્ટ જારી કર કર્યું છે.
હા,
હમ્મ મારા ભાઈ તો ગયો આ અધ્ધા રસ્તાથી પાછો આવી ગયો.
હા, તો સારું ને છુટી આપી દેય આ લોકો કોલેજમાં છુટ્ટી આપે
હમ્મ સાનિયાતન સાનિયા ને તો મજા આવતું હશે, કોલેજમાં એને મજા આવતું હશે.
બો મજા આવે ગ ઇંગ્શ ઇંગ્લિશ છે ને તો ઈંગ્લિશમાં બધું લખવા પડે, બધું પડવા પડે. ત લેટસ અત્યારે હોમવર્ક કરે છે.
હોમવર્ક વધારે મળતું હશે.
હા, હોમવર્ક તો એક કરતી જ રહે છે. ચાલ તો ઠીક છે.
ચાલ તો હવે, પછી લગાવ તારી પાસે
બાય,
બાય,
બાય,
હમ્મ